હેલો.
કેમ છો ઘણા દિવસ પછી વાત થઈ રહી છે.
હા હેલો તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે વિચાર આવ્યો કે કોરોના વાયરસ વિશે વાત કરીએ કોરોના પછી આપણું જીવન ઘણું બદલાઈ ગયું છે.
હમ. હા ખરેખર કોરોના એક એવી મહામારી હતી જેને સમગ્ર દુનિયાને ફચ મચાવી દીધી હતી.
તેમની યાદ છે જારે કોરોના પ્રથમ વખત આવ્યો હતો.
હા શરૂઆતમાં બધા લોકો ડરી ગયા હતા. કોઈને ખબર નહોતી. કે આ વાયરસ કેટલો ખતરનાક છે અને કેવી રીતે ફેલાય છે.
કોરોના વાયરસ મુખ્યત્વે એક વ્યક્તિ માંથી બીજી વ્યક્તિમાં ફેલાતો હતો જય્યારે કોઈ વ્યતિ ઉધરસ ખાથી છીટતી અથવા નજીકમાં વાત કરતી ત્યારે તેના નાના નાના પડતા હતા નજીકમાં વાત કરતી હતી તે ટીપ્પા દ્વારા વાયરસ ફેલાઈ શકતો હતો.
હા શરૂઆતના બધા લોકો દરી. ગયા હતા કોઈને વાયરસ કેટલો ખતરનાક છે તે ખબર નથી
કોરોના ના મુખ્ય લક્ષણો શું હતા
કોરોના વાયરસ મુખ્યત્વે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો હતો જ્યારે કોઈ વ્યક્તિ તે ઉધરસ ખાથી શીખતી અથવા તો નજીકમાં વાત કરતી હોય ત્યારે તેના પર નાના નાના ટીપા દ્વારા વાયરસ ફેલાઈ શકતો તો
સાચું એટલા માટે ડોક્ટર વારંવાર કહેતા હતા કે માસ્ક પહેરવું હાથ તો અને એકબીજાથી યોગ્ય અંતર રાખો
હમ લક્ષણો
કોરોનાના મુખ્ય લક્ષણો શું હતા
તાવો ઉધરસ ગાળામાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ થાક લાગવો શરીરમાં દુખાવો અને કેટલાક લોકોને સુગંધ તથા સ્વાદની ક્ષમતા પણ જતી રહેતી હતી
દરેક વ્યક્તિમાં લક્ષણો એક સરરખા ન હતા ને
હ કેટલાક લોકોની હળવા લક્ષણો હતા જ્યારે કેટલાક લોકોની ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થવું પડતું હતું
હ વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ ઓનલાઈન થઈ ગયું હતું
કેસવ ત જ્યારે કેસ વધ્યા ત્યારે તે દ્વારા લોકડાઉન દ્વારા જાહેર કરવામાં આવ્યો હતોું
મોબાઈલ અને કમ્પ્યુટર દ્વારા ક્લાસ ચાલતા હતા શરૂઆતમાં બધાને મુશ્કેલી પડી પરંતુ ધીમે ધીમે લોકો ટેવાઈ ગયા
ઘણા લોકોની નોકરી પણ ગઈ હતી
હા ખાસ કરીને નાના વ વેપારીઓ મજૂરો અને રોજ કમાઈને રોજ ખાવા વાળા લોકો માટે સમય ખુબ જ મુશ્કેલ હતો
છતાં પણ ઘણા લોકો એકબીજાની મદદ માટે આગળ આવ્યા હતા
હા ઘણા લોકો જરૂરિયાતમંદોને ભોજન દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડતા હતા ઘણા સ્વયંસેવકો અને સંસ્થાઓએ ઉત્તમ સેવા આપી
હા ઘણા લોકો જરૂરિયાતમંદોને ભોજન દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડતા
ડોક્ટર નર્સ અને પોલીસ કર્મચારીઓ એ પણ ખુબ મહેનત કરી.
હા તેઓ પોતાના પરિવારથી દૂર રહીને દિવસ રાત લોકોની સેવા કરતા. હતા તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકાય નહીં
કોરોના સામે લડવામાં રસીનું પણ મહત્વનું યોગદાન હતું.
હા જ્યારે રસી ઉપલબ્ધ થઈ ત્યારે ત્યારે લોકોમાં વિશ્વાસ વધ્યો રસી લીધા પછી. ગંભીર બીમારીનું જોખમ ઓછું થયું.
કેટલાક લોકો શરૂઆત માં રસી લેવા ડરતા હતા.
સાચું. પરંતુ ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ સમજાવ્યું કે રસી સુરક્ષિત છે અને સમાજની બ બચાવવા માટે જરૂરી છે.
ભીડથી દૂર રહેવું પણ મહત્વનું હતું.
કોરોના દરમિયાન દૂર રહેવાનું હતું બરાબર છે.
હમ્મ કોરોના દરમિયાન માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ હતી. ઘણા લોકો એકલતા અનુભવતા હતા કેટલાક લોકો ચિંતિત અને તણાવ મરે હતા તેથી પરિવાર સાથે વાત કરવી અને હકારાત્મક રહેવું ખૂબ જરૂરી હતું.
હા લોકો વારંવાર હાથ ધ હાથ ધોતા સેનિટાઈઝ નો ઉપયોગ કરતાં અને બહાર બહારથી આવીને હાથ મોડું શાપ કરતા
હમ્મ આપડે શીખ્યા કે આરોગ્ય સૌથી મોટી સંપત્તિ છે સ્વચ્છતા રાખ. સંતુલિત આહાર લેવો નિયમિત કસરત કરવી ખૂબ જરૂરી છે. સંતુલિત આહારમાં શું હોવું જોઈ. લીલા શાકભાજી ફળો દૂધ. દાળ અનાજ અને પૂરતું પાણી પીવું જોઈએ જેમ ફૂડ ઓછું ખાવું જોઈએ સાચી વાત ને?
હ.
. નિયમિત કસરત પણ જરૂરી છે ને?
હા નિયમિત કસરત જરૂરી છે.
હા રોજ ચાલવું. યોગ કરવો અને હળવી કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે. કોરોના દરમિયાન ટેકનોલોજી નો ઉપયોગ પણ ઘણો વધ્યો.
હા ટેકનોલોજીનો ઉપયોગ ઘણો વધ્યો છે.
હા ઓનલાઈન મિટિંગ ઓનલાઈન અભ્યાસ ઓનલાઈન ખરીદી અને ડિજિટલ પેમેન્ટનો. ખૂબ કોરોના હવે પહેલાથી પહેલા જેવું ખતરનાક નથી છતાં સાવચેતી રાખવી. જરૂરી છે.
હા કોરોના હવે પહેલાંની જેમ કથા ન છતાં સાવચેતી રાખવી જોઈએ. હા જો તાવ ઉધરસ અથવા અન્ય ગંભીર લક્ષણો હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. એ અને જરૂર હોય તો આરામ કરવો જોઈએ.
બીમાર હોઈએ ત્યારે બીજા લોકોમાં ચેપ ના ફેલાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.
બિલકુલ જરૂર હોય તો માસ્ક પહેરવું હાથ સાફ રાખવાની ભીડથી દૂર રહેવું જોઈએ.
કોરુને આપણને એકતા અને માનવતા નો પણ પાઠ શીખવએ.
હા મુશ્કેલીના સમયમાં એકબીજાની મદદ કરવી એ સૌથી મોટું કામ છે.
આજે પણ આપણે ડોક્ટરો નર્સો સફાઈ કર્મચારીઓ એમનો આભાર માનવો જોઈએ.
હા મુશ્કેલીના સમયમાં એકબીજાની મદદ કરવી એ સૌથી મોટું કામ છે.
મારો સંદેશ એ છે કે આપડણે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું જોઈએ સ્વચછ. તા જાળવી જોઈએ પૌષ્ટિક આહાર લેવો જોઈએ નિયમિત કસરત કરવી જોઈએ. અને જરૂર પડી તો ડોક્ટરની સલાહ લો અને કોઈ પણ અફવા પર વિશ્વાસ ના કરો.
હમ.
બીજું તમને કેવું છે હવે તમારી તબિયત સારી છે ને.
ફ છે.
હમ.
હમ.
તમે જમી લીધું કે બાકી.
હજુ બનાવનું બાકી છે.
શું બનવાનું.
બના હ શું દાળબાળ દાળપટ.
હમ અમે હમણાં ફરીને આવ્યા તિથર. વિલ્સન હિલ જવાના છે તમે આવવા માંગો છો.
ફરી વાર આવીશું. જઈએ ફરી વાર જાઓ તો જણાવજો.
હા ચોક્કસ થી હમણાં જ અમારા ફ્રેન્ડ ના લગ્ન પધ્. યા પાંચ પાંચ દિવસ પહેલા.
કોરોનામાં લગ.
પત્રિકા મળી હતી તમને.
ના.
હમ એ લોકો કેતા હતા કે. હમ ઓછા માણસ કરવાના હતા કોરોના. એટલે તે લોકો એ પતાય દીધા હતા લગ્ન ને પાંચ દિવસ પહેલા જ રિસેપ્શન જેવું રાખ્યું હતું.
હ સા. આરોગ્યવે.
હું ગઈ હતી એના લગ્નમાં અમે સુરત ખરીદી કરવા પણ ગયા હતા.
આારું સારું.
હમ હવે અમે તિથલ જવાના છે તમે આવજો કોઈ દિવસ.
સારું સારું.
હમ પાણીરા ડુંગર જાબડા. પછી રામચંદ્ર મિશન મશીન ત્યાં ફરવા જઈશું.
સારું આવજો.
હમ તમારા છોકરા છોકરી શું કરે છે હમણાં.
એ લોકો સ્કૂલે જાય છે.
હા બરાબર એક પાંચમામાં અને બીજું દસમામાં આવવાનું છે ને.
હા.
હા દસમા અને બોર્ડ ની પરીક્ષા માટે. એને પહેલે થી જ મારા તરફથી કે જોવ કે પ્રિપેરેશન કરે બરાબર.
સારું.
અમને આશા છે કે એના સારા મા. આવશે એમ તમારી છોકરા છોકરી તો ખુબ હોશિાર છે એમ.
હા.
હમ અને તમાર નાનો છોકરો પાંચમા ધોરણ છે ને
હા
હા એના માટે હું ચોકલેટ મોકલાવીશ
ચોક્કસ
હમ તમે એને આપજો ને કોઈ ડિસન લઈને ઘરે આવો
હા આવીશું આવીશું તમે આવજો આ બાજુ આવો ત્યારે
હા ચોક્કસ છે અમે આવીશું અમે લોકોએ પણ હમણાં ખીચડી કડી બનાવી હતી અને બારનું ઓછું ખાવું જોઈએ જંક ફૂડ એટલે અમે ઘરનું જ બનાવીએ ઘરે જ ખાઈએ
હા જી વાત છે. કોરોનામાં જેટલું પાડો તેટલું સારું.
હમ્મ તમારી વાત સાચી છે આવજો ત્યારે ચલો.
હમ્મ હમ્મ.
તે કે